હાય કેમ છો?
આ બસ જુવો ને મજા છે, તમે કેમ છો?
હું પન મજામાં શું કરતા તા?
કાંઈ નઈ જુવો ને બસ. સમય કેટલા પાંચ વાગે છે એટલે લેટતા તા અને બેઠા તા તમે શું કરતા હતા?
કાંઈ નઈ જસ્ટ મેં કીધું બારે ફરી આવું થોડું કેમ કિ એમજ બધું ટાઈમપાસ તો થાતુ નથી.
હા ઈ તો તમારી વાત એકદમ સાચી છે કે બારે ફરી આવી તો આમ ટાઈમ પાસ થાય ને બીજા જોડે જઈ મળી કરી તો મજા આવી જાય ટાઈમે આપડું ક્યાં નીકળી જાય. કઈ ખબર જ ના પડે.
હા એજ ને અમણાં તો કોરોના કાલ અતો ત્યારે તો નીકળવા મળ્યું નહી.
હા ઈ તો છે કે જયારે કોરોના કાળ હતો ત્યારે કેટલું મોટું ભયાનક સ બધા માટે હત તુ ક્યાય ઘર થી બારે નીકળવા ના મલતું. ઘરે જ રેવું પડતું ને ઘરે જ બધું કામ કાજ બધુ થતુ હતુ.
હા એ જ ને કેટલો ભયાનક સમય હતો એ બધો આપણા માટે ત્યારે તો એવું થતું આપડે જ્યારે જે રીતે આપણે પપક્ષીઓને આપણે કેદ કરીને રાખીએ છીએ. એને જમવાનું આપી છીએ આપડે એને બહારે નીકળવા નથ દેતા એવી જ રીતે ભગવાને આપને કેદી કરીને રાખ થાતા એ આપડો બદલો લેતા તા
હા એ તો તમારી વાત એકદમ હાચી છે કે જયારે આપ પે કોરોના કાળ હતો ત્યારે આપને એવું જ લાગતું હતું કે આપે એકદમ જેલમાં કે એમાં બંધ જ છી જરાક આપે બારે નીકળતા ત્યારે જ પોલીસ ક્યાં આવતા તો કેતા ઘરે જાઓ ઘરમાં કરો ગરમા કરો બધું જ ઘરમાં હતું ઘરમાં ઘ નત નવી નવી ગેમો રમતા ન પત્તા રમ તા કે વાતચીતો થતી એક ઈયે ફાયદો હતો કોરોના કાળનો કે ત્યારે સ આપે આપડા પરિવારને પૂરો સમય આપી શક્યા તા ન પરિવાર જોડે વાતચીતો કરતા, વા પરિવાર જોડે બેતા, મજા આવતી.
હાં એ તો તમારી એ વાત સાચી પણ એમ જોવા જઈએ તો આપડું કોરોના એ તો કેટલું બધું નુકસાન કરી નાખ્યું કેમ કી કેટલી કેટલો બધા ભાવ વધી ગયા ને ખેડૂતોને તો ભાવ ન મલે ને એના પછી તો ઓક્સિજનની તો કેટલી કમી થવા મંડી.
હા ઈ તો તમારી વાત સાચી છે. કે જયારે કોરોના કાળ આયો તઈ બધાના જીવનમાં ભયાનક મુસીબતો આવી ગઈ હતી. કેમ કે ત્યારે કોરોના કાળમાં કેવું હતું કે આપે ક્યાંય. નોકરી વાળા નોકરી કરવા ના જઈ શકતા પોતાને દુક દુકાન ધંધા હોય તો પોતાના ધંધા ખુલી ના શકતા. તો તેથી રૂપિયામાં બી ખુબ આપણે ત્રાણ પડી તી. અને જે વસ્તુ મળતી નોતી કોઈ વસ્તુ એવી હોય કે આપને જલ્દી થી મળતી નોતી. એની ઓછ અછત થઈ ગઈ તી તો તેથી ભાવતાલ બી ખુબ જ વધી ગયા હતા. તો તે સમય આપને ખરીદી કરવાની ખૂબ મુસ મુશ્કેલી આવતી કેમકે કોઈ કમાનવાનું કોઈ આપણા પાસે હતું જ ની.
હા એ તો તમારી વાત સાચી ને ઉપર થી કેવું થતું કોઈ બારી થી શિફ્ટ થઈ ને આવે કે ઉમાંક અમારો ધંધો ચાલતો નથી. કાઈક બે કોડી તો બે કોડી અવે અહીંયા દેશમાં જઈને કઈક કમાવી શકીએ એવી છે. તો એ લોકો આવતા તો એને તો પેલા તો પંદર દિ ક્વોરન્ટાઈઇન રેવું પડતું, કે ના જોઈ ના શકે એક રૂમ માં જ રેવાનું ના બારે આવી શક એ એકલા હોય તો, એકલા રહેેવાનું આખો પરિવાર હોય તો આખો પરિવાર રહેેવાનું. મારે અહીંયા તો એવું હતું કે બધાને એક સમાજ વાડી માં રાખી દેતા કે મુંબઈ થી ને એ લોકો આવતા ને કે તો બધું બંધ છે. આવા નથી મળતું. કે એવું બધું હોય, તો પછીમાં કર ને સમાજ જોવા મરાઠી દેતા તો પંદર દી એ લોકો ક્વોરન્ટાઈન કે એકવીસ, વીસ દિવસ એવું હોય તો ત્યાંય રેતા.
હા ઈ તો તમારી વાત સાચી છે કે ઘણી બધી એવી જગ્યાઓ બની ગઈ તી. ધર્મશાળઓ જોઈ લઈ કે ઘણી બધી હોટલો કે એવું બધા એ રાખી જ લીધું હતું કે કો્વોરન્ટાઈન થાય વ્યક્તિ એ લોકોને ત્યાં રેવાનું, ત્યાં ખાવા, પીવા બધું આપી દે રાખતા અને એ પંદર દિવસ એક જ રૂમમાં કાઢવા. ઈ બધું કેટલું ઓખું આવતું, માણસોને ખુબ મુશ્કેલી અનુભવી પડી તી એ સમયે. અને તે સમય તો આપણા માટે ખુબ જ ભયાનક સમય કહી શકીએ કેમ કે બાળકોની ભણત ભણતરમાં જોવા જઈએ કે એની બીજી કોઈ પ્રવૃત્તિઓમાં જોવા જાય તો ખુબ જ અસર આવી ગઈ છે.
હા એજ ને એ ટાઈમે તો ભણતર બી ઓનલાઈન થઈ ગું હતું કે બધું ફોનમાં જ આવે. આપણે ફોન વાપરવાનું ને ફોન ના શું વસ્તુ છે. તે માં શું આવે. છે, કેમ થાય છે. એ બધું તો કોરોના આ શીખવ્યું છે. કેમ કે જયારે આપડા પાસે ફોન જ નોતા. જાવો, દસ વાગે આવીને સુઈ જવો. રાતના ને સવાર ના ઉઠો પછી સ્કૂલે જાઓ. આવો જમો, સુઈ જાઓ. રમો વળી જમો વળી સુઈ જાવ વળી. સ્કૂલે જાવ એ રૂટિન હતું. પણ હવે તો કેવું થતું. એક તો દેર થી ઉઠો ને ઉપરથી પછી ફોન જોવો પછ જે એમાં એક લિંક આવે એમાં જોઈન થાવો ભણો. એનમાં પણ અમુક તો કેટલા પાછળ તો એમાં ગેમ ને એવું. બધું રમતા અમુક તો જોઈન્ટ પણ ના કરતા પડે. માતા પિતા ને તો એવું, જ થાય કે એ ભણે છેને એ તો કેટલું બધું એવું ખોટું ખોટું થયું છે. જે કોરોના ના લીધે આપને નુકસાન એમ છે કે આપણે બગડી ગયા છીએ કે
હા ઈ તો તારી વાત એકદમ સાચી છે કે જયારે કોરોના કાળ હતું. તો ત્યારે બાળકો હેને તે ઓનલાઈન ભણતા. તો તેથી માતા પિતાને બી ના હોવા, છતર રૂપિયા ના કમાતા. હોવા છતાં બી એ લોકોને મોબાઈલ ને ખરીદી કરવી પડી. તો તેના માટે ખુબ મુશ્કેલ નો સમય હતો મોબાઈલ ખરીદી કરવી પડતી. પાછું એનામાં જે રિચાર્જ કરાવી. તે બી કેટલા મોંઘા મોંઘા છે હવે આજકાલ. તો ફાઈવ જી ફોર જી ને ઈ કરાવ પડતું ભણવા માટે તો બધું કરીજ દેતા માતા પિતા છતાં બાળક કો કોમ મોબાઈલમાં જોઈને થતા ક્લાસ ભણવા માટે પણ ત્યારે તે બીજું કામમાં કાઈ બિઝી હોય કે જેમ કે તમે કીધું કે ગેમ રમતા કે કોઈ ઈન્સ્ટા ખોલ બેઠું હશે. કે એવું કરતા કોઈ ભણવામાં તો ધ્યાન આપ્યું જ નથી બાળકો એ. તો તેની મુ સામનો એને હમણાં કરવો પડે છે. એને હમણાં ભણવામાં ખુબ મુશ્કેલી થાય છે. લગભગ સુધી તો બે બે ત્રણ ત્રણ વર્ષ એમને એમ કોરોમા નામાં પાસ થઈ ગયેલા છે. તો તેથી હમણાં એને મુશ્કેલી અનુભવવું પડે છે.
હા એ તો આપડે જોઈ જ શકીએ છે કે કેટલું હવે કઠિન આવે છે. હું મારું જ કહું તો મારા માટે તો એટલું કઠિન થઈ ગયું હતું કે મને કઈ સમજમાં જ ના આવતું કોઈ મેમ પૂછે કે એનો મતલબ શું છે તો હું બ્લેન્ક થઈ જતી કે હું કઈ ના બોલી શકું ક્યાર કેમ કે મેં કઈ ભણ્યું જ નથી હું પણ કહી શકું છું કે મેં પણ ઇન્સ્ટા જ વાપર્યું છે. મારા માતા ને તો એવું જ થતું કે ભણે છે ભણે છે પણ ક્યારેક તો એવું હોય, કે નથી ભણવું નથી ભણવું એમ કરીને મૂકી દેતા. પણ આપડા માતા પિતા ને તો એવું થાય ને કે ભણે તો વધારે સારું એને ફોન લઈ દીધા બધું કરી દીધું પણ કોઈને ભણવામાં જગસ નોતું. હવે એનું રિગ્રેટ મને હમણાં થાય છે, એનો અફસોસ મને હમણાં થાય છે, કેમ કે મને એ ટાઈમે તો એટલું દિમાગ નોતું કે ભણવું જોઈએ કે માતા પિતા કેટલી મહેનત કરે છે, એ તો ત્યારે ધ્યાનના આપ્યું પણ હવે જયારે ખબર પડી કે મેં આ બધું કર્યું તો આજ બહુજ સોટું લાગુ.
હા ઈતો તારી વાત એકદમ સાચી છે, કે જયારે આપડા માતા પિતા કે કેતા ભણો, ભણો, ભણો ત્યારે જયારે ઓનલાઈન આપડા અભ્યાસ ચાલુ હતો ત્યારે આપે ભણવામાં ઓછું ધ્યાન આપતા અને બાકી બીજા કામમાં વધારે ધ્યાન આપ તા કેમ કે, આપડા પાસે પોતાના મોબાઈલ આવી ગયા તા તો તેથી આપને એવું થતું ના હવે તો આ મારો પોતાનો મોબાઈલ છે, હું જે કરું ઈ ચાઈ કરું શ કરી શકું રાત રાત મોડી રાત સુધી મોબાઈલમાં મુવીઊં જોતા કે કોઈ દ ફ્રેન્ડ કે મિત્ર જોડે જ વાતો કર તા એ બધું હવે આપને ખબર પડે ત્યારે જો આપે એ ભણી લીધું હતું હતા એ ધોરણ નું હવે જો આપને કોઈ હમણાં પૂછશે તો આપને કશું ખબર નહીં હોય એની કશું જાણકારી બી નહીં હોય આપડા પાસે તો ઈ આપને ખુબ જ મુશ્ કેલી પડે છે, કે કેમ કે જો ત્યાંય સમય આપે ભણ્યા હોત તો હમણાં કેટલું આપને કામ આવત.
હા એતો તમારી વાત સાચી છે, ને હવે ત્યાર તો કેવું થતું કે થોડુંક એક ઘર થી બીજા ઘરમાં જવું હોય ને તો પણ કોઈ જવા ના આપ તું કે ના ત્યાં નથી જઉ ત્યાં કોરોના હશે તો એ લોકોને કોરોના હશે તો આપને ખબર ના કેમ કે તમને કોરોનાની ઇફેક્ટ થોડાક દિવસ પછી ખબર પડતી ને અમુક અમુક નીતો કેટલાની ડેથ પણ થઈ ગઈ હતી ને અમુક અમુક ને તો ઓક્સિજનની તો બહુ જ જરૂરત તે એને ના મળતા ને એન્ડ મુમેન્ટ માં એ મલી ગયા તો એ બચી ગયા છે, બાકી તો એમને કેટલી ડેથ થઇ ગઈ છે.
હા, ઈ તો તમારી વાત સાચી છે કે ઘણા લોકોનું મૃત્યુ થયું હોય કોરોના ના કારણે અને ઘણા લોકો એવા હતા કે જે બચી ભી ગયા છે, તો એ એતો ભગવાન ન આપે સુખ, ખરા માની કે એ લોકો બચી ગયા પણ ઘણા બિચારાના ઘર માં તે ઘણા બધા વ્યક્તિનું મૃત્યુ, મૃત્યુ થઈ ગયું છે, એ તો કેટલું દુખ ભરી કા. વાતો કેવાય છે, અને પછી તો કેવું કે કોરોનાની, જે વેક્સિન આવી ગઈ હતી તો તેથી ભી લોકોમાં એવી જાણકારી મળી હતી કે, કોરોનાની વેક્સિનથી હવે ઘણા બધા હાર્ટ એટેક આવી રહ્યા છે, એનો મૂર્ખ, મૂર્ધ એક એક એ છે, કે આ છે કોરોનાની વેક્સિન લીધા પછી જ વધારે હાર્ટ એટેક થઈ ગયા છે, તો એનું ભી આપણે જોવું જોઈએ.
હા એને આપડે કહી શકીએ નતો ત્યારના સમયમાં એક ડોક્ટર, જતા જે સારી રીતે કમાવી શકતા હતા બાકી તો કોઈનું તો કાંઈ થતું જ ભી નહોતું કોઈનું કાંઈ કામ જ, ચાલુ નોહતું, કેમ કે આપણેે હોસ્પિટલમાં જોઈએ તો જ્યાં બેસવાની જગ્યા હોય ત્યાં પણ માણસો લેટેલા હોય ને એને બાદ, બાટલા ચડતા હોય, ને ક્યાં ક્યાંક જોય તો એમને બેઠા હોય એના બાટલા ચડતા હોય કેટલાક તો રડતા હોય તો એમને ઓક્સિજન આપ. અમને આ છે, અમને આયું છે, એને ના મળતું હોય. એને કોઈક એના કોઈક ના ભી આજુબાજુડા ને ડેથ થઈ ગઈ હોય, કે મૃત્યુ થઈ ગયું હોય તો એ કેટલા રડતા હોય એ બધું તો જોવા જ, હું પણ વાતાવરણ હતું ત્યારનું હોસ્પિટલમાં,
હા ઈ તો હે કે જયારે દવા ખ ખાનામાં ત્યારે કોઈ પલંગો ખાલી જ નોતા. તો તેથી ઘરે બોટલ ચડતા કોઈ લોકોને અને ડોક્ટરો કોઈ દી તેવ દિવસે ફાયદો બી ઘણો ઉઠાતા અતા દવાઓ કેટલી બધી મોંઘી કરી દીધી તી અને બિચારા જે ગરીબો હોય એ રૂપિયા ના નાખી શકતા તો બી એ લોકોને નાખવા જ પડે કોય કેમકે એનું જે વ્યક તી બીમાર હોય તો એ લોકોની બી એમ થાયને જલ્દી સાજું થઈ જાય જલ્દી ઊભું થઈ જાય તો તેથી એને ના છૂટકે બી રૂપિયા નાખવા પડતા અતા તેના માટે ઇ મુશ્કેલનો સમય કેહવાતો કોઈ કમવાનાની જગ્યા હતી ની ને રૂપિયા ખર્ચ બઉ જ થઈ જતો હતો.
હા એ તો તમારી વાત સાચી હું મારી જ એક વાત કરું તો ઇયા ને મારી બેન ને મારા પપ પા માર મમ્મીને હજી એક મારી કઝિન બેન એ ચાર લોકો કોરોના ટેસ્ટ કરાવા ગયા તા તો એકચુઅલમાં મારી બેનની સ્કૂલમાં એક છોકરીને હતું એટલે એ કોરોના ટેસ્ટ કરાવવા ગયા તો અહિયાં ને મારા મમ્મ ને મા પપ્પા કીધું કે આપે પણ કરાવી લેઈ. તો મુડગી મારી બે બેહેનો ને ના નિકળી યુ મારા પપ્પા ને કોરોના હતો. તો અમને તો અંદરથી એવું થીયુ. કે આ ભાઈ કોરોના એટલે એ ટાઈમે તો એવું જ હતું ને કોરોના એટલે આપડે દિમાગમાં તો આવી જ કે સીધું મૃત્યુ. કે વધારે વધી જશે તોકે આમ કયોમ તો એમ કરીને અમને તો બઉ ડર લાગ્યો પણ તો એ મારા પપ્પા ને કઈક થયું નઈ
હા ઈ તો છે કે આપને ત્યારે જો એ મહામારી જ કોરોના વાળી બઊ જ કઠિન અતી તો ત્યારે તો આપડા મગજમાં એવું થાય કે નઇ આપણા પરિવાર ના વ્યક્તિને કોરોના હે. તો આપને કેટલું આમ ટેન્શન આવી જતું અને ખુબ જ આમ મનને એમ થઈ જતું તો હવે શું થશે હવે શું થશે. તો હું મારું બી એવું કઉ તો મારા મમ્મી ને બી કોરોના હતો. પણ અમે કેવું કે સાત દિવસ કે કોરન ટાઈન રાખ્યા, ને બધું એજ જગ્યા એને આપ તા અમે કા કશું એનું કરતા ની બધું એજ કરતા એવું હતું.
ઠીક છે લો તમારે જોડે વચ્ચે વાત કરો?
હા હા ઠીક છે બાય.
બાય.